મૈં તો સંજુકાકા જોડ વાત કરતી હતી. કે અ ક મને બોલાય સંજુકાકા પછી એમને કીધું કે તું છે ને તું આવી જરાક કરજે એમ તું હુ કરવાની મેં કીધું મારે કોલેજમાં જોબ લાગી ગઈ છે મેં કીધું તો કે સારું કેવાય ચાલે જ કીધું છે મે દસ વાગ્યા દસ તો કે લાગી ગઈ ને કીધું હા બોલાય દીધી સર તરીકે એમ કે જે કે સર હારું પણ તમે તો ભણી જ લેજે તો હ છે ભણવાની પણ છે હવેું કેમ ચ લાગી ગયા ત મનાવા મારો કેવા મારા હક થી એમ ભણવાય ાજ ડિગ્રી લઈ લેજે કે તું લાગી કે એમનેવું કરતી તું નિ તો લાગુ જ પડે મેં કીધું તો ઓછી સેલરી એ કામ કરાવે પછી હા તો કે નીગળી દે ને તમે દાવેદાર ખાવ મેં દાવેદાર કેવા કે મેં આ પોસ્ટ માટે દાવેદાર છું તો તમે મને હજી બ આપી શકો એ રજૂઆત કરી શકોું એ એટલે મેં જરાક વ્યવસ્થિત કર્યું સ કે પીએચડી કર છે ક કકા મ હિમત આવેું હ હું માર પીએચડીને કરવાની એમ ક તો કોઈ ક કે હું ભરો કર બધું કેયાય કે નોકરી લાગી ગઈ એટલે મેં કરવાનીમ કતી લેવા એક હવે મારા કોલેજ સર્ટી લઈ લે હજી પોસ્ટ નહી જતી ર્યો એમ કોઈને મારે કેવાય એમ આ તો તઈ ગુ મું કેટ હા બ તમ જે કેમ ું કરવ કેવું છે. કેમાં હું આવે ને બધ ભણે એ ભણતી ચોચલા કરવા મા જયું એવું થોડી એટલે એમ એ બધું નિમ હોય પડ્યા શતો તને આ દેસે પૂછતા ન કે તું એ કે બાકી કે હું કરવા પછી તો નાની સાભ હુ કોઈના બી સાભે નઇએ બોલે આમ હાવ તરત પૂછે લે તું અગાડી હું ભણવાની તો કે તું ઘરે રહી ને કે બીજું કઇક ભણવાની હ ને કે બધું મૂકી જ થોડી દેધું હોધ મેં કીધું ભણવાની ને હરે સર ભાઈયા ને કધું તેવું ભણવાની મે કીધું તો કેવું કરવાની મે કીધું હા તો કે હા ંકે તો હવેને માર પરીક્ષાઈ આપું પડાય ને અકે મેં કીધું હા તો હાના હરેશ કે ત હરેશ બધું કર મે કીધું હા નાના કને કેહ કે ચાલ મારે બોરીને આવ જવા તો ધીમી ધીમી પણ કરી નાખ પાની લ ચ્યારે ક અને હમે એ લોકો કોરીમાં અમે કેવી રીતના ખાડામાંમાં કોરીખ ને પા ર રૂપ તને કો ખરા માની પ લના વિચાર કરતા થઈ ગ હ ને આપદા સામ ક ને ભણી તો ક્યું જ કે નહી આવું થડી આપદા પડ આપદા પડે રડિયા કરી ા અમારી ગ ખાતી આ ખાધ અર લોકો થોડી લોકો લોકોને ભનાવી કે આકાશમાં કે આઈટીઆઈ કરની્ય પે તારા એને ખર ખબર પણ હ નાના ને કે ગોરી એમને બનાવા ક અવે અર ન બોલ્યા અ આકાશ પર બો ન બો મે એટલું ભણવાયનેને એમ જ કરી દે તો પછી તો એવું થાય ને કે એને ભણાવ એવું કરાવ છોકરોની ભણ તો પછી કેવું થાય કોઈ એવું થાય ને કે ભેદાભાવ રાખીનેે એવું કેવાય ને ભાઈ પા થેલો ઘ નવું લેવા અમુ એડમિશન નહી થતું ફેલે પછી ગઠાય દવા ત એ એનું કઈ હોય ને આપડે જાણી કે ખારા ન ફકા પાડ એમ પછી એ પોતે સબ્જેક્ટ સિલેક્ટમાં હું કરવાનું આવે હો તમારે જે જાણો છ બાર વાગે ત્યાાર એ તોપ નવ વાગ્યા ને તાર હતા પાણી પ ખવા નીકળી જા નીકળવા માંડ્ સારા બારમાંછ એટલે પેલા લોકો ફોન કરે ને આપડે તો પંંદર વીસ મિનટ પચી જ માળસ લાંબા પગે હતા
મા ડોસ્તા બાકી હો કે ભૂલી ગલા ટાઈમ કતા ફાડ કરાવલો એને મે કે એક દોસ્તા નો છે જિકાસભાઈ એડિટ કરવાનો તેનું ચાર વસ્તુ પેન્ડિંગમાં છે.
અરે હા ક પીવન કલલા કોનામાંથી ઉચકેલા કેમની.
ફોન હંદે સવીચક મુગલો ્યારે ફોન કરલા
હા ફોન સારુ રાખવાનું હવે તાર પાસે ને ફોન આવ બધાને ગમે ગમે ધંધાવા નહી કરવાના ફોન સાચાવાને ગેમમાં કોઈ ફોન નહ પાડવાનું હા બધા જ વિ કઈ ટકા ઓછા આવે પણ અ તો તો પચાસ પચાસ લાખ ની પરીક્ષા એટલે તારા ટકા કવર થઈ જાય એટલું બધું ભારે નહી પડે તને તારા વિષય તારા લેવાનું પસંદ કરે તું જે ભણે તતું જેમાં એક્સપર્ટ છે એ વિશે ભણવા નું ત આવ પચ રૂપિયા સીધ સિત્ર ટકા હ્યાચ જવાના ત્રીસ ટકા નો ફરક થઇ જ હે. કે મેં પોતે કોલેજમાં સિત્તેર ટકા જ હતા. પણ પરત લેવાની એસી ની ઉપર પહોંચી જ ગ ન એસી વા કોલે પણ નામ તો પિંકી નું પાઠવું હતા હ રમણમાં કેવડા નહ હતા એવો તોો ને પણડ ખેતો ખરાશ કેધ મને હ તારે બપોર ક્યારે એને ખવારનું છે કેટલા જ છે ને ક્લા એ જ ને ક્લા ને